હ નમસ્કાર સાહેબ નમસ્કાર. બસ મજામાં એકદમ.
ચાલે.
બસ આ કંસા ગયા હતા.
અચ્છા.
હ જઈને આયા હશે એ પણ.
અચ્છા મીટિંગ બિટિંગમાં ગયા હશો હે ને.
હા મિટિંગ હતી એક.
અચ્છા સરસ સરસ શું ચર્ચા હતી ત્યાં?
બસ એજ કે આપણું જીવન પૂરું થતું નથી એમ
હ હા.
એવું માનીએે કે આપડે મરીગયા. પછી આપણું જીવન પૂરું એમ ભ્યું નથી એમ.
આ હા
નવ જૂન મળી જ જતું હોય છે.
એ તો સાચી વાત છે.
હ જેમ આપણે લોન લીધી હોય ને તો આપડે ચુકવવી પડે.
હા ચુકવવી પડે.
જીવનનું પણ એવું છે એમ ચુંકવું જ પડે એમ.
સો ટકા સાચી વાત. કરી તમે બોલો બોલો શું કહો છો કો?
બસ આ પાણી બાણી પીધું મને કોઈ ફોન તો કે તમાર કોઈનો ફોન આવે તો અમારા મિત્રનો?
હા આવે તો સુરેશભાઈ નો સુરેશ રૈના નો.
સુરેશ રૈના નો આયો હતો ને બરાબર પ્રતિકલાલ પ્રતિક ભાઈ કરાયા તો.
અચ્છા અચ્છા. ભાઈ પેલા તમે ફરીથી કોડ આપ્યો?
અમે હાલ ફરતી આપ.
અચ્છા અચ્છ વાંધો નહી વાંધો નહી બોલો બોલો શું કો બીજા દસ
આવી ગયા.
આઈ ગયા ને.
હ આવી
હા હા.
અને બીજું અ. હ અમે બીજું એક બેંક નું ખાતું ખોલ્યું એરટેલ.
અચ્છા સરસ.
પપ્પા
સરસ જોરદાર.
એ તરત ખુલી જાય પેલા વિડીયો કેવાયસી માંગે છે જીઓમાં.
અચ્છા એવું છે એમ.
એ થોડુંક ટફ છે ટફ એટલે આમ ટફ નહી આપણા માટે પણ બીજા લોકો માટે ટફ છે. એટેલમાં કેવું છે? એટેલમાં ટફ નથી પણ એમાં પેલું બસો રૂપિયા અંદર જમા કરવા પડે પેલા.
શું વાંધો છે હમ આપણા ખાતામાં જ રે ને
ખાતા મજે
સરસ વાય બસો રૂપિયાથી ખાતું જોરદાર નંબર નંબર નંબરર ઉપ જ ખોલન
નંબર ઉપર જ પાન આધાર કાર્ડ પાન કાર્ડ
એ તો લગભગ આપડે કરેલું જ હતું લગભગ એમાં તો
પણ ફરીથી બધું માગયુ હતું કેવાય છે કર્યું પડેને નને પેલા વર્ષે બે વર્ષે
સો ટકા કરવી જ પડે
હમ એટલા માટે
શું છે બીજા કોઈ ન્યૂઝ અમદાવાદ ના કોઈ ન્યૂઝ સાંભળ્યા તમે અમદાવાદમાં જોરદાર વરસાદ પડે એવા સમાચાર છે
ના હોય ક્યાંરે
હમણાં આજે જ
એમ
હા હમણા આપડે ચડ્યું તું ને અહિયાં આવ્યું તું ચડીને આવ્યું તું લે એ બાજુ વરસી ગયું સમજો ને
બરાબર અમારે અહીયાં બી હમણાં આવે આવું થઈ ગીું અમને એમ કે ભંગ પાાડશે ખાવાવામાં એમાં પણ સચવાઈ ગયું કો
બરાબર
મેશહાણના કઈ ન્યૂઝ સાંભળ્યા રામે
ના ભાઈ
બસ એ હમણાં મને ખબર મળી છે
હા હા
પણ એક વરસાદ આવી આવીનેતાતોમ
અચ્છા વરસાદ ના જ હતા હે ને હું તો સમજો કઈક હશે એમ દિલ આમ તડક તડક આમ ધબકારા વધી ગયા એમ
ના ના ના એવા તબકારા નહી વધારવાના
એટલે કારણ કે મેં તો વરસાદ ની વાત કરી જ તી તમને
હા હા ઈ જ ક્રૂર
હા તમે મેં કયું કઈક નવુંક લાવશો પણ તમે પણ જૂનું જ લાવ્યું
હા હ બ સાચી છે
હા હા બોલો બોલો બોલો ઘણા દિવસે યાદ કર્યાશે તમે
હા હા યાદ જ કરવા પડે ને
કારણ કે આમ તો શું ઓફિસે મળતા હતા એટલે આમ ચર્ચા ચર્ચા આપણે થઈ જતી બધી જે કરવી હતી પણ અમે ઓફિસે મળવાનું થ નથી એમ અને તમારા મોટા સાહેબ શું કરે છે
મોટા સાહેબ એ રહ્યા
મજામાં
મોટા સાહેબે મજામાંશે નાના સાહેબે એમ કરશે
બરાબર સરસ સરસ બસ એજ જોઈએ આપડે તો બીજું શું જોઈએ બધાની શુભકામ કામનાઓ આપણે કરવાની હોય બધાનું શુભ શુભ વિચારવાનું હોય તમે શું કે હું શું કારણ કે જિંદગીમાં શું લઈને આવ્યા ને શું લઈને જવાનું
સાચી વાત છે સારા કર્મો સારા હા હા સારા
હમણા જો ફાધર હા હમણાં ફાધર જોડે પણ વાત થઈ
બરાબર કયા વિષય ઉપર
બસ વિષય તો આવો જ હતો આપણો ફરવાનો ને એવું બધો. અને સિસ્ટર જોડે પણ વાત થઈ.
ઓકે તમે અ ગુજરાતી શબ્દ વાપરો હા નહી એવું નહી ગમે હા હા. આના એ શબ્દો નથી ગમતા પછી પાસા બદલિ નાખે છે એટલે.
અચ્છા એવું છે. હા બેન જોડે વાત થઈ ગઈ આપણેે એમ. કમ્પ્લીટલી અને પપ્પા હા પપ્પા જોડે પણ વાત થઈ.
બરાબર.
બરાબર કે બઉુ સરસ છે. વાર્તા ફરવાનુંને બધું વાર્તા બધું કીધું તું પેલા રામાપીર. ની એક કથા પહેરવાની પહેરવાની.
હમ ના અમને નહી ખબર જણાવો અમને કો.
અચ્છા એક જુઓ ને એક ગુરુ હતા એમના બરાબર ના એટલે ક્યા એક. તપસ્વી હતા એમ એટલે એમનાથી ભેરવોમ ગોઠી જતા. તો એમ
શું.
ભેરવો ગોઠી જતો એમ ગોઠતો એમ. એ ગુરુ થકી જ ના ના ગુરુ થકી
બરાબર
અ એટલે મારું એવું મેં જે દાદા સાથે સાંભળેલી વાર્તાઓ અને પપ્પા સાથે જે સાંભળ્યું એ અલગ અલગ અલગ છે.
બરાબર.
હું દાદા ની વાર્તા કહું આપડે માધો બા‌ કેતા હતા.
બરાબર.
એક વૃદ્ધ વ્યક્તિ હતો.
હમ
અને એના જોડે રામાપીર ગયા.
હમ.
ફરતા ફરતા એટલામાં કોઈ વ્યક્તિ એ હતું નહીં ને ભેહેરવો બધાને ખાઈ જાતો એમ.
બરાબર.
એટલે વૃદ્ધ ને એમ કે મને ખાઈ જાય ચાલશે પણ તંને તો ક્યાંક સંતાડી દવં એમ.
હમ
એટલે એ વૃદ્ધે કીધું કે જં પેલા ગોદડાં પાછળ સંતાઈ જાય એમ.
બરાબર.
એટલે રામા પીર તો ત્યાં જઈને સંતાઈ ગયા અને પહેરવાં. ડુહાન તો ખાઈ જયા.
અચ્છા.
બરાબર પણ પેલા ચીડે જે હતા ને એમ ખાવા જો એટલે. ગોધડું ખેંચ્યું એમ ગોધડા પાછળ હતા એટલે એટલે એ ગોદડું. ગોદડું જેમ પેલા કૃષ્ણ ભગવાન જે પેલા ચીર નોતા પૂર્યા. એમ ગોદડી અડી જાય અડી જાય. ભેરવો થાકી ગયો.
હ
બરાબર પણ એ ગોધડાનો અંત ના આવ્યો.
બરાબર.
અને છેેલ્લે ભેરવો થાકીને પડતું મેલ્યું કે ભાઈ આ તો કોઈક ચમત્કારિક વ્યક્તિ છે. એમ.
હમ હમ.
અને એક ક્ષણે રામાપીરે તેનો સંહાર કર્યો બેરવાનો આવી કથા મેં સાંભળી હતી માધા બા જોડે
બરાબર
અને પપ્પા એ મને એવી રીતે ચર્ચા કરી કે એમના ગુરુ હતા નામ તો હું એક્ઝેક્ટલી ભૂલી ગયો છું. એમનું અને એ ગુરુ એ રામાપીર ના ત્યાં આયા અને ગુરુને કે મન તો ગોટશે ભેરો પણ કે તને નહીં ગોઠે એમ
બરાબર.
કોમ કર હું તને ભમરો બનાવી દઉ અને મારે આ જે અંબુડો હોય ને એમાં પેહી જા.
બરાબર.
એટલે આમાં પેહી ગયા અને પહેરો આવ્યો.
હમ હમ
કે ગુરુજી ગુરુજી મને માણસની ગંધ આવે તમે કો ને તમને જ ખાઈ જઈશ આજ.
અચ્છા.
પણ કે અહીંયા કોઈ છે નહિ તું જોઈ લે ત્યારે કે મને ગંધ આવે એનું શું?
હમ હમ.
એટલે કે રોમાપીરથી રેવાયું નહી રોમાપીર બહાર આવતા એને ફટાઈ ને આઈ ગયું. આ સિમ્પલ વાર્તા છે.
બરાબર.
એટલે આવી રીતની એક કથા જોડાયેલી હતી એમ એટલે મેં તમને પણ જણાઇ. તમે પણ કઈક રામાપીર ના પરચા વિશે કઈ જાણતા હોય.
ના એમ તો નહી પણ આજ આવી એક વાર્તા મેં સાંભળી હતી.
હમ હમ.
કે પેલા કેમ વાર્તા ના હોય એમ છોકરાઓ કઈ એમ કે દાદીમાં મને વાર્તા કો એમ.
હા કો બરાબર.
દાદી મને વાર્તા કેતા આવડે નહી એટલે શું. બનાવે એમ. એક રાજા હતો એમ એનું રૂપ સુંદર એમ.
સુંદર સો ટકા.
બરાબર એને પણ મસ્ત કપડાં પહેરેલા એલા હું વર્ણન હજી રાજા દીકરાનું જ છે પણ એ લંબાઈ જતા વાર્તા. દાદીમાં એમ એ ટાઈમ જાય એમ વાર્તા આવડે નહ એટલે હું. ટાઈમ છે તેને સાફેદ કપડા પહેરેલા એ સુંદર સુંદર ને ચાલતો હોય તો સુર લાગે એમ
આપલું ઘોડાનું નહીિ સપા ખરું સફાખરું એટલે મલ આ્યું સમજો ટૂંકમાં પેલું ગાય સફા ખરું કરે આ સીધે સીધું સફા ખરું કરે.
એ ખરું અને અને શું એ વાર્તા લંબાવે એમ. પછી દાાદી મને યાદ આવે કે યાર પેલી ખીચડી પડી છે એ દાજી જશે એમ.
હા હા
પછી દાદી માં શું કરે ખબર છે?
શું કરે?
પછી એમ કે પાઈ એ જે રાજા હતો ઝાડ નીચે બેઠો હતો. સાફ કર્યો એટલે મરી ગયો વાર્તા પુરી.
હા બરાબર.
શું યા નહીં. ખીચડી યાદ આવી એટલે બરાબર. આજે આવી વાર્તા સાંભળી હતી એમણે મીટિંગમાં પછી અ છોકરો કે કે ના દાદીમાં કેટલીય વાર્તા પતાય ના એના એના હોય. એ વાર્તા પતે નહીં એમ આટલી બહુ લાંબી વાર્તા હશે એમ. પછી પાછું પછી વાર્તા ત્યાંથી પછી શરૂ કરે એમ.
બરાબર. રાજામાં રાજ એ તો મરી ગયોતો પણ છોકરો જીવ
ના ના એ તો ખરું પાહુ કે રાજાને કોઈકે જોય એમ ઋષિ મુનિએ. એને થયું ક્યાં તો ભગવાનનો દીકરો છે ભગવાનનું કાર્ય કરેલું છે.
બરાબર.
ના ત્યાં કે સાજો કરવો જોઈએ.
હા હા.
પછી કે તરત જ કે અમને તો કેવાયન કે જડીબુટીથી સાજો કરી દે એમ.
બરાબર તો ભગવાન કરે કે દાદીમાં કરે.
રૂ-ઋ-ઋષિમુનિ.
આ રઋષિમુનિ. ઓકે.
જે જંગલમાં મરી ગયો એને જે મારી નાખ્યોતો. દાદીમાં એ જ માર્યોતોન વાર્તા પતાવા.
દાદીમાં એ જ જીવતો કર્યો એમને? એવું ઋષિ મુનિઓ કરે પણ ઋષિ મુનિઓ લાયુ કોણ?
અ દાદીમા લાયા.
હા હા બસ બસ બસ સમજી ગયો. એટલે મારો ભાવાર્થ એવો હતો એમ.
પછી એને કે, અ એની પછી એના પાયણાયો એમ ઋષિ મુનિએ. એના ઘેર લઈ ગયા.
ઓ હો રાજા ન પાયણાયો?
ના ના પેલા અ અ એ એક છોકરો હતો. રાજા મીન્સ કે છોકરો એમ.
અ રાજકુવર હશે કોણ?
કેમ છોકરો એમેં. પછી એને પરણાયો. પછી એને રાજપાટ આપ્યું. લોકોની ઘણી મદદ કરીને સેવા કરીને પછી એની ઘરડો થયો એટલે મરી ગયો એમ. પસી મર્યો એટલે પછી મર્યો એટલે વાર્તા પૂરી કરી એમ. કે દાદીમાં હવે કે વાર્તા પૂરી થી એમ.
હા હા.
જીવનનું પણ આવું જ છે એમ. જીવન પૂરું થતું
નથી.
વાત થઈ ને કે આપણે મરે એટલે જીવન પૂરું એટલે એવું નથી એમ. પાછું ગમે તે ચાલુ થઇ જતું હોય છે.
હમ સો ટકા.
એ રીતના છે એમ.
બરાબર, બીજી એક હવે ટાઈમ તો પતવા આયો છે પણ હવે નહી મજા આવે. ફરી ક્યારેક ચર્ચા કરશું આપણે. રામાપીરના એક ચે રામાપીરના એક પરચાની વાત કરવીતી, પછી નેક્સ્ટ કરીશું. યાદ કરજો. હ અને ક્યારેક યાદ કરજો. એમના લીલુડા ઘોડાની વાર્તા બરાબર ને?
અચ્છા બરાબર તો તો સાંભળી જ જોઈએ
સાંભળ્યું જોઈએ બોલો બીજું કહો
બસ મજાઠેલો નવો લાગે છે ચેન્જ કરીએે છીએ
ના ના જોરદાર સરસ ક થો નવ લ એમના પ